હલો
તો તમને મારો અવાજ આવી રહ્યો છે.
હા મને તમારો અવાજ આવી રહ્યો છે.
તો મિત્રો શું કરી રહ્યા છો તમે કાલે ફ્રી છો.
હું અત્યારે ઠીક છું.
શું ચાલે છે. હા હા હું પણ કરી છું તમે શું કરી રહ્યા છો. અભ્યાસમાં
હું તો બ બી કોમ કરી રહ્યા છું.
અચ્છા કેવું ચાલી રહ્યું છે તમારું ભણવાનું
ભણવાનું તો એમ તો સારું ચાલી રયુ છે.
બ હમ હું પણ મારું પણ હવે કોલેજ જ ચાલુ છે બીકોમ ગમે તેમમ બીકોમ. સ્ટુડન્ટ પણ એક બી કોમ સ્ટુડન્ટ અ આજનો મારો ટોપિક પણ થોડું આપણી ફિલ્ડ રિલેટેડ જ છે કે અભ્યાસ વિશે મારે એટલે મતલબ અભ્યાસ નથી અ. મારો આજે વિષય છે કે અ આપણે જે ભણતર રિલેટેડ હોય છે. ફેવરેટ સબ્જેક વિશે આ થોડી ઘણી વાતો કરવા માંગુ છું તો. તો તમને પણ ગમે છે કે અ ફેવરેટ વિષય પર વાત કરવાની. તમને સારું લાગે છે.
હા મને પણ ગમે છે.
હ ત ઉપ તોમે પડું જાણી લાવ કે તમે તમારો ફેવરટ વિષય એવો કયો છો તો પછી આપણે વાત આગળ વધારી.
હો મારો મારો.
હા તમારો ફેવરેટ સબ્જેક્ટ.
અકાાઉન્ટ.
અચ્છા તો તમે અકાઉન્ટ એટલે તમે કોમર્સ ફિલ્ડ રિલેટેડ છે એમ.
હા.
અચ્છાચ વા હું પણ હવે એના વિશે થોડું ઘણું વાત કર મારો પણ એવો ફેવરેટ સબ્જેક્ટ. તો ઘણા બધા મારા ફેવરેટ છે જેમાં અ જયારે. નાન પણ છે આપણે ભણતા હોય છે બે. અ ગુજરાતી મીડિયમમાં જયારે આપણે પ્રાથમિક પ્રાથમિક શિક્ષણ લેતા હોએ છે ત્યારે. અ માત્ર થોડા જે એવા વિષય આવતા હોય છે જેમાં. ગુજરાતી આવતા હોય છે પર્યાવરણ આવતો હોય છે અને ગણિત તેવા ગણિત અને વિજ્ઞાન અ આવતા હોય છે અને જેમ આપણે એક થી પાંચ ધોરણ અ પૂર્ણ કરી અને ત્યારબાદ અ. એમાં થોડા ઘણા સબ્જેક્ટ એડ તક કરાવે છે. જેમ કે સંસ્કૃત હોય છે હિન્દી હોય તેવા. અ નવા નવા સબ્જેક્ટ એડ કરતા હોય છે અને હ જે રીતે આપણી ફિલ્ડ છે આપણે કોમર્સ સ્ટુડન્ટ છીએ તો હ દસ પછી જે દસમા પછી નું ધોરણ હોય. એના પછી આપણે જો કોમર્સ ફિલ્ડ ચુઝ કરીએ તો આપણા હ અકાઉન્ટસ છે સ્ટેટિસ્ટિક્સ છે ને એવા અ ઇકોનોમિક્સ એવા બધા નવા સબ્જેક્ટ આવતા હોય છે. એજ રીતે ઘણા બીજી ફિલ્ડ ના પણ એવા અ બીજા. ઘણા એવા નવા સબ્જેક્ટ આવતા હોય છે અને જો વાત કર હું તો મને. સ્ટાર્ટ શરૂઆત થી જો એક થી પાંચ ની વાત કરું જય્યારે હું પ્રાઈમરી શાળા માં ભણતો હતો ત્યારે મને હ ગુજરાતી અને ગણિત સબ્જેક્ટ સારા મને ફાવતા હતા અને મારા ફેવરેટ હતા. મને એમાં સારું લાગતું હતું કે ગુજરાતીમાં તો એક ઘણી બધી એવી કવિતાઓ ગાવામાં મજા આવતી હતી એને પ્રેઝન્ટ કર મા મજા આવતી હતી. ઘણા એવા એમાં પાઠો પણ હતા જેને આપણે જેમાં ઘણી બધી એવી સ્ટોરીઓ હતી અને આજે પણ મને એક સ્ટોરી યાદ છે. જેમાં અ એક સ્ટોરી યાદ રેહતી એક અ અ હા એક તો મતલબ એક ખેડૂત હતો અને એના શિયા એ એક હજી પણ થોડી ઘણી યાદ આવે છે અને સાથે એવા ગુજરાતી ના કાવ્યો જેમાં વર્ષ વરસાદ રિલેટેડ કાવ્યો હતા વર્ષ રિલેટેડ અને અ બાળપણની મજા વિશેની ઘણી એવી બધી કવિતાઓ મને ગમ તી હતી અને પ્રેસેન્ટ કરને અ પ્રેઝન્ટ કરવું એ પણ ખૂબ જ સારું એવું લાગતું હતું ને ગણિતમાં ઘણા એવા સરવાળા બાદબાકી ના દાખલા જે હ મને સારી રીતે ગણતા આવડતુંશે એટલે થોડી ઘણી મજા આવતી હતી અને શિક્ષકો પણ સારા હતા તો સારું શીખવતા હતા. ત્યારબાદ જયારે અ છ થી દસ નો જે ફેસ હતો મારો એ બીજી સ્કૂલમાં રહ્યો હતો. હવે ત્યાંના પછી મારા સબ્જેક્ટ થોડા બદલાઈ ગયા. ત્યાં ત્યારબદ મને અ સામાજિક વિજ્ઞાન હ વધારે સારું લાગ્યું. તેમાં ઘણા બધા હિસ્ટ્રી જાણવા ઘણા બધા એવા રાજાઓ વિશે જાણવા અને મને નાનપણથી જ રાજા મહારાજાનું જીવન વિશે જાણવાની ખુબ જ એવી ઈચ્છા હતી. ઘણી બધી એવી મૂવી પણ મેં નાનપણમાં જોઈ હતી રાજા રજાઓના વિશે એમના મહેલો એમનું જે રાજાશાહી અ લાઈફ સાઈલ હતી. મને ઘણું એવી એટ્રેક્ટ કરતી હતી એટલે નાનપણથી ઈતિહાસમાં ઘણો એવો શો હતો. સાથે-સાથે અ તંત્રમાં પણ પછી થોડો ઘણો એવો ઇન્ટરેસ્ટ આવવા લાગ્યો અને ત્યાર બાદ અ દસ પછીની જો વાત કરું અગિયાર બારની અને હાલ સુધી મારે સૌથી પ્રિય એવો વિષય ઇકોનોમિક્સ અ રહીયા છે જેમાં ઘણી બધી મને થોડું એમાં ઇન્ટરેસ્ટ છે કેમ કે હમ આ દેશની આર્થિક સ્થિતિ વિશે જાણવાનું. હ ઇકોનોમિક્સ ઘણા એવા ડેટાઓ પણ એનાલિસિસ કરે છે લોકોનું જીવન દર અ જીવનદર મતલબ શું ચાલી રહ્યું છે. લોકોના જીવનમાં આપણા દેશમાં આર્થિક રીતે અ કેવી રીતે આપણે સ્ટેબિલિટી લાવી અને ઘણી બધી એવી વસ્તુઓ હા એમાં જાણવા મળે છે એ ઘણા બધા એવા આંકડાઓને આપણે એમાં ચાર્ટ દ્વારા પણ સારી રીતે સમજાવી શકીએ છીએ અને ઘણી બધી એવી વસ્તુઓ આવતી હોય છે જે અ ઇકોનોમિક્સની મને સૌથી વધારે પસંદ છે અને અ મારા સૌથી ફેમસ એ ઇકોનોમિક્સ કેવાય તો એ મારા અર્થશાસ્ત્ર ના પિતા એવા આર્યભટ્ટ હા ચાણક્ય છે જે જેમને અ આપણે અર્થશાસ્ત્ર ના પિતા તરીકે ઓળખવામાં આવે છે હમ વાત કરીએ ચાણક્ય ની તો ઘણી બધી એવી પ્રચલિત એમના ગ્રંથો છે એમનું પુસ્તકો છે જેના દ્વારા આપણે ઈકોનોમિક્સ ને સારી રીતે સમજી શકીએ કે એમને ઘણી એવી વ્યાખ્યાઓ પણ આપી છે તમને કદાચ અગિયાર બાર ના ઇકોનોમિક્સ માં તમે જોયુ જ હશે ચાણક્ય એટલે કોટલ્ય ની જોયા ઘણી બધી એવી અ એમાં પ્રેઝન્ટ હતી અને ખુબ જ સારી એવી નીતિઓ પણ એમની હતી જઈ ઇકોનોમિક્સ ને લઈને હતી અને એમનો જે ઇકોનોમિક્સ પ્રત્યેનો જે ચાલ એમના વિચારો થાય ખુબ જ સરસ એવી એમની થિયરીઓ પણ છે અને મને ખુબ જ એવી એમની ચરી પણ ગમતી હતી તો શું તમે પણ તમારા સબ્જેક્ટ વિશે કઈ કહેવા માંગો છો
હા મારો ફેવરેટ વિષય એમ તો અકાઉન્ટ છે એમાં મને ખાતાઓ બનાવવાનું ખુબ ગમે છે આપણે જે કંપનીઓના વ્યવહારો થયા હોય તેના અનેક ખાતાઓ બનાવવાના જેમ કે આપણું વેપાર ખાતું પછી આપણે અગિયારમાં માં ભણી વેપાર કરતું પછી નફા નુકસાન કરાતું પછી એનું પછી પાકું સરર બનાવે એ એ બધી વિગતો મને વખવાની ખુબ મજા આવતી હતી જેથી મા-મારો ફેવરેટ વિષય અઉ અઉન્ટ જોવા જઈએ તો આપણે આપણા દૈનિક જીવનમાં ઘણા બધા વ્યવહારો થતા હોય છે તો આપણે જો એ કંપની મોટી મોટી કંપનીઓમાં પછી દુકાનદાર તો એવો એ પોતાના અ અકાઉન્ટ લખતા હોય છે જેના કારણે તેઓ તેઓની કંપનીની સ્થિતિ જાણી શકે અને ભવિષ્યમાં કેટલું અને કેવી રીતે વધારે ઇન્કમ પ્રોફિટ મેળવવું તે વિશે એનાલિસિસ કરી શકે તો એ કારણે મને અકાઉન્ટ ખુબ પ્રિય હતું એમ જોવા જઈએ તો એમ જોવા જઈ તો બાળકો શું તમે કઈ કહી રહ્યા છો
ના ના તમે આગળ બોલી શકો
એમ જોવા જઈએ તમને બાળપણમાં પણ બીજા વિષય પ્રત્યે ખુબ પ્ર પ્રેમ હતો જેમ જોવા જઈએ કે પર્યાવરણ પર્યાવરણ મને બાળપણમાં ખુબ પ્રિય વિષય હતો તેમાં આપણે પર્યાવરણમાં જોઈએ તો વૃક્ષો વિશે જાણવાનું પછી જંગલો નદીઓ વગેરે વિશે જાણવાની ખૂબ જીગ્નસા હતી હમ તો હાલમાં જોવા જઈએ તો પર્યાવરણ પણ ખુબ એવું આપણને જીવવાનું શીખવે છે જો આપણે પર્યાવરણ ને વધારે પડતું નુકસાન કરશું તો આપણને ભવિષ્યમાં તે ઉપલબ્ધ નહી રહે તો તમે કઈ કહેવા માંગશો
હા પર્યાવરણ વિષય ખુબ જ સારો એવો વિષય કે જેમાં આપણે ઘણી બધી એવી વસ્તુઓ એમાં આવે છે જેમ કે તમે કીધું કે એમાં હ પર્યાવરણ વિશેની જે પ્રદુષણ વિશે ની વાતો આવે છે પર્યાવરણ ને આપણે કેવી રીતે સાચવી શકીએ એના વિશે ની વાતો આવે છે કે પર્યાવરણને આપણે જતન કેવી રીતે કરીએ વધારે વૃક્ષો કેવી રીતે વાવી શકીએ એનૅ હ શું શું એવા પગલા છે જેના કારણે આજે આપણે લઈને હે આપણે પર્યાવરણને સુધારી શકીએ છીએ તો પર્યાવરણ પણ એક સારો એવૉ ઇન્ટરેસ્ટેડ મારો વિષય છે જેમાં ઘણી બધી એવી વાત પણ જે છે એમાં થોડી રુચિ વધારે છે જેમાં આમ અ ઘણી બધી એવી વસ્તુઓ આવે છે જે આપણે મને એમાં સૌથી વધારે જોવા જઈ તો અ લોકોની દૈનિક જીવન આપણે એનાથી નિર્ધારિત કરી શકીએ છીએ એ ટોપિક મને હા ખુબ જ સારો લાગે છે હા એમ તો બધા એ પોતપોતાના એક એવો સબ્જેક્ટ રાખવો જોઈએ કે આ મારો પ્રિય છે તેમાં ઇન્ટરેસ્ટ લેવાય જેથી કરીને આપણે ભારત યોર જેલ નોલેજ સિસ્ટમ છે એને આપણે વધારી શકીએ અને લોકોમાં સારી એવી જાગૃતતા પણ આવી શકે એ કે ને અ પોતપોતાનો જો કોઈ એક ફેવરેટ સબ્જેક્ટ હોય તો મોટાભાગે આપણે એ સબ્જેક્ટ પર પકડ રાખી શકીએ અને એજ્યુકેશન પર પણ આપણે ફોકસ સારી રીતે કરી શ શકશું તો મારા હિસાબે અ જે કોઈ પણ વિદ્યાર્થી હોય છે એમને કોઈ ને કોઈ એક સબ્જેક્ટ ફેવરેટ રાખવો જરૂરી છે હ હુુ આજે મારા આ ટોપિક ને અહી પૂર્ણ વિરામ આપ છો અને જે રીતે તમે વાત મારી સાથે વાતો કરી મારી જે ચર્ચાનો વિષય હતો ફેવરેટ સબ્જેક્ટ એના વિશે તમે અ તમે સારા એવા સમજયાતો હોય એ બદલ હું તમારો ખુબ ખુબ આભાર માનું છું અને આપ નો કિમતી સમય આપવા પણ આપ ખુબ ખુબ આભાર
તમારી સાથે વાત કરી મને પણ ખુબ જાણવાની મજા આવે છે તો તમારો પણ ખુબ ખુબ આભાર
ચાલો મિત્રો પછી મલીએ પછી
ચાલો પછી